જી.
મજામાં મજામાં તમે શું છે.
આપડે ભી મજામાં છે.
મજામાં મજામાં
ચાલો. આજે હું તમારે.
તો તો ચલો આજે કોઈ આજે કોઈ સારા વિષય પર વાત કરીએ.
હા જી આજે હું તામરે સમક્ષ. એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા આવું છું અને. છે. ટેલિવિઝન. આજ જણા યુગ. માં ટેલિવિઝન એક એવો મધ્યમ બની ગયો છે જે આપણા. જીવનનો એક. આવશ્યક હિસ્સા બની ચૂક્યો છે.
હમ્મ
પહેલાના સમયમાં લોકો મનોરંજન માટે રામતો રામતા પુસ્તકો વચતા અને પરિવાર સાથે સમય પસાર કરતા.
હમ્મ
પણ આજે ટેલિવિઝનને બડું બદલી નાખ્યો છે આપ. આપડે ઘર બેઠા દુનિયાભર. ની માહિતી સમાચારણે મનોરંજન મળી શકે છીએ. ટેેલીવીજન રો. શરૂઆત એક સાયન્ટિફિક ક્રાંતિ આતિ. આદતે. ઘણા વર્ષો પહેલા લોકો એ કલ્પના પણ નથી કરી હતી કે. એક દિવસ એવું યંત્ર. હાસ્ય જે દુનિયાના કોઈ પણ કોણ મે. ખાતા ઘટનાઓને તુરંત આપણી સમક્ષ લાઇ આવશે.
હમ્મ
આજે ટેલિવિઝન પર વિવિધ પ્રકારના પ્રોગ્રામ આવે છે જામ કે. કર ન્યૂઝ સીરિયલ. મવી સ્પોર્ટ અને એજ્યુકેશન પ્રોગ્રામ્ ન્યુ. ચેનલ થી આપણેે દેશ. ત વિદેશના. સમાચાર માળિ શકે છેે. એજ્યુકેશનલ પ્રોગ્રામ. વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે.
હમ્મ
ટેલિવિઝનનો સાચ્ચો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે જો આપણેે વાંધું સમય ટેલિવિઝન. જોઈએ તો આપડી આંખો પર અસર પડે છે અને. તમેણું પાન નુકસાન થાય છે. વિદ્યારર્થીઓ માટે તો આ. વધારે ખતરનાક બની શકે છે. કારણ કે તેનું ધ્યાન. અભ્યાસમાંથી હાત્રીને ટીવી તરફ જાતું રહે છે.
હમ્મ
આજના સમય મેં રિયાલિટી શોઝ અને સિરિયલ્સ પણ લોકોને ઘણી રીતે પ્રભાવિત કરે છે. કઈ વા કાટ આપ. પ્રોગ્રામ આપણે સારી શિક્ષા આપે છે પણ કઈ. વકત ખરાબ હશે. પડે છે એટલે આપણે સમજદારીથી પ્રોગ્રામ્ પસંદ કરવા જોઈએ. ટેલિવિઝન એક શક્તિશાળી માધ્યમ છે. ત્યા આપણે જોડવાનું કામ. કરે છે પણ જો આપણે એની આદતમાં પડી તો એ આપણે અલગ પણ કરી શકે છે. આજે ઘણા ઘરમાં લોકો એકબીજા સાથે વાત કરતાં કરતા નથી પણ ટીવી જોઈને સમસ્યા પસાર કરે છે.
હમ્મ
અંતમાં હું એવું કશશ કે ટીવી એક વરદાનપણ છે અને સરાહપણ
આપડા ઉપયોગ પર નિર્ભર કરે છે કે, આપણેે એને કેવી રીતે વાપરીએ જો આપણે સાચો ઉપયોગ કરીએ તો આ આપણી જાણકારી વધારે છે અને જીવન મેં સરળ બનાવે છે. આભારતા.
ટેલિવિઝન મનોરંજન અને જ્ઞાનનો ખજાનો છે.
હા, જી.
હમ્મ ટેલિવિઝન આજના યુગમાં દરેક ઘરનો એક અભિન્ન ભાગ બની ગયો છે અનેને ટૂંકામાં લોકો ટીવી તરીકે ઓળખે છે. ટેલિવિઝનની શોધ વિજ્ઞાનની એક અદભૂત ભેટ છે. હમ્મ ટેલિવિઝનના ફાયદા ભી બતાવું છું. મનોરંજન ટેલિવિઝન મનોરંજનનું સૌથી મોટું સાધન છે એમાં આવેલી વિવિધ સિરિયલ ફિલ્મો અને કોમેડીના શો લોકોના કાણના દૂર કરે છે. તાજા સમાચાર દુનિયા કોઈ પણ કોઈ પણ ખૂણે થતી ઘટનાઓ અને ટેલિવિઝનનાં માધ્યમથી આપણનને તરતજ જોવા મલે છે. ન્યૂઝ ચેનલ દ્વારા આપણને દેશ વિદેશની માહિતી મળે છે. શિક્ષણ મામલામાં છે ટીવી પર આવેલી જ્ઞાનવર્ધક ચેનલ જોવી કે ડિસ્કવરી અને નેશનલ જીઓ. ટ્રાફિક અને બાળકોને મોટા અને કુદરત, વિજ્ઞાન અને ઇતિહાસ વિશે ધણું શીખવા મળે છે.
હા, જી.
સાવચેતી રાખ. જેવી બાબત જો કે ટીવી ઘણા ફાયદા છે, પણ તેનું વધારે પડતો ઉપયોગ નુકસાનદારક પણ થઈ શકે છે. વધારે પડતું ટીવી જો હોવાથી ત્યા આખાની રોશનીયશ જાય તે અને સમય નો પણ બગાડ. થાય છે. ખાસ કરીને બાળકો ટીવી જોવાની સાથે સાથે આઉટડોર ગેમ્સને ભણવા પણ ધ્યાન આપવું જોઈએ. સારીન બારમાં જો ટેલિવિઝન ન ઉપયોગ મર્યાદામાં અને સહી રીતે કરવામાં આવે તો તે જ્ઞાન અને મનોરંજનનો કોઈ એક ઉત્તમ માર્ગ છે. હમ્મ
ત્યાં તો બડી સરસ વાત છે.
હા
હોયે તો ચલો આજ કોઈ સારા વિષય પર ઓરી બાતી કરીએ. હમ્મ
ટેલીવિઝન. નો અવિષ્કાર બીસમી સદીમાં થયો હતો. હા એક મોટી. વૈજ્ઞાાનિક ઉપલબ્ધિ હતી.
પહેલાના સમયમાં લોકો. રેડિયો સંભાળતા હતા પણ રડી યોમાં કેવલ અવાજ આવતી હતી. ટેલિવિઝન આપેલી વાત. અવાજ સાથે દ્રશ્ય પાણ આપ્યા. ભારતમાં ટેલિવિઝનની શરૂઆત. ઉણસ ઉણીસસો ઓણસાઠ માં થઈ હતી. પેલા દૂરદર્શન એકાદ. ચેનલ હતો લોકો એક સાથે બેઠીને ટીવી જોવા મે આનંદ લેતા. ત હતા. આજે તો સિચ્યુએશન એકદમ. બદલાઈ ગઈ. હંડ્રેડ સનલ. અને ઓટીટી પ્લેટફોર્મ પણ મીલી ગયા
હમ્મ હમ્મ
આજે ટેલિવિઝન નું મ તો બતાઉ છું.
હમ્મ
ટીવી એક પાવરફુલ મીડિયમ છે. આપડે ઘર બેઠા. દુનિયા બધ.
હમ્મ
માહિતી મળ શકે છે.
હમ્મ
ન્યૂઝથી દેશ વિદેશની માહિતી મતે છે. સ્ટુડેન્ટસ માતે એજીયું એજ્યુકેશનલ પ્રોગ્રામ ખૂબ ઉપયોગી છે. એન્ટરટેઇનમેન્ટ માટે મ્યુઇઝ સિરિયલ્સ અને શોઝ મિલે છે.
હમ્મ
આજે ટીવી વગાડ જીવન કલ્પ્યું મુશ્કેલ લાગે છે.
બિલકુલ બિલકુલ.
શિક્ષણમાં ટેલી ટેલિવિઝન નું યોગદાન છે. ખૂબ ઉપયોગી છે યો એજ્યુકેશનલ છે. ચૅનલ જે કે ડીક્ષનારી નેશનલ જઓગ્રાફિક વગેરેથી આપણે સાયન્સ હિસ્ટ્રી અને નેચર વિશે. ઘણું શીખાય છે. આજે ઓનલાઈન ક્લાસસ પણ ટીવી એને ઇન્ટરનેટ થી સંભવ બણી છે. કોરોના સમયમાં ટીવી આ સ્ટુડને ઘણું મદદ. કરી હતી. લોકો ઘર બેઠા બેઠા. શિક્ષણ મેળવી શકતા છે.
હમ્મ
સાધન દિવસ પારની મહેનત પાતી આખા ટીવી જોઈને રિલેક્સ થાય છે. મૂવીઝ કોમેડી શોઝ. રિયાલિટીઝ શોઝ લોકોને હસાવે છે અને ટેન્શન ઓછું કરે છે. તો ટીવી એક વરદાન છે કે ક્રિકેટ ફુટબોલ કબડ્ડી. વગેરે લીવી જોઈ શકે છે.
હમ્મ
સમાજ પર ટેલિવિઝનનો પ્રભાવ છે. પોઝિટિવ પ્રભાવ. નોલેજ વધારે છે. અવેરનેસ આવે. છે. લોકો દુનિયા સાથે જોડ. નેગેટિવ પ્રભાવિત છે. વધુ ટીવી જોવાથી આંખો પર અસર પડેશે
હમ્મ
સામાનનું નુકસાન થાય છે. બચ્ચોમાં મોબાઈલ અને ટીવીની આદત જોડે છે.
હમ્મ
અંતમાં હું મારા શબ્દને વિરામ આપું છું આભાર
હમ્મ આવજો ઓફિસ તો પછી અવે બરાબર છે.
હાજી હાજી